હલો
શુ મારો અવાજ તમને આવી રહ્યો છે મિત્ર
હમ હા મિત્ર આવી રહીયો છે
શું કરો છો હવે તમે
બસ કઈ નહી બેઠો છો તમે શું કરો
કઈ નહી હું પણ ખ ટાઈમ પાસ કરતો હતો ફોનમાં
બરાબર
તો શું તમે હવે થોડા ટાઈમ માટે ફ્રી છો
હા મિત્ર ફ્રી જ છું
હા તો તમે મને થોડું ફિલ્મો અને મનોરંજન ના ટોપિક પર થોડી ચર્ચા કરવા માટે મારી હેલ્પ કરશો
હા મિત્ર ચોક્કસ
હા તો આપણે થોડીક ચર્ચા કરીએ કે આજના સમયમાં ફિલ્મો અને મનોરંજન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે પહેલાં લોકો મનોરંજન માટે નાટક લોગ ગીત ભવાઈ અને મેળાઓમાં જતા હતા પરંતુ આજના સમય બદલાઈ ગયો છે અને ફિલ્મો ટીવી વ વબ સરીઝ યુટ્યુબ ઇન્સ્ટા રીલસ અને અન્ય ડિજિટલ માધ્યમોના મનોરંજન ના મુખ્ય સાધનો બની ગયા છે. ફિલ્મો માત્ર મનોરંજન પૂરતી જ સીમિત નથી ફિલ્મો આપણને સમાજ સંસ્કૃતિ ઇતિહાસ અને જીવન વિશે પણ ઘણો શીખવે છે. ઘણી ફિલ્મો આપણને પ્રેરણા પણ આપે છે જ્યારે કેટલીક ફિલ્મો સામાજિક સમસ્યાઓ વિશે જાગૃતિ ફેલાવે છે. અને ફિલ્મનું મહત્ત્વ જોવા જોઈએ તો ફિલ્મ પણ મનોરંજન આપે છે અને થાકેલા મન ને તાજી તાજગી અનુભવાઈ છે આખો દિવસ કામ એ અભ્યાસ કર્યા પછી લોકો ફિલ્મમાં જોઈને પોતાનું મનોરંજન કરે છે.
ફિલ્મો દ્વારા આપણે અલગ અલગ દેશો સંસ્કૃતિઓ ભાષાઓ. અને જીવનશૈલી જાણી છે, જાણી શકાય છે. ઐતિહાસિક ફિલ્મો દ્વારા આપણને થા વિશે પણ માહિતી મળે છે. ઘણી ફિલ્મો આપણને મુશ્કેલ પરિસ્થિતિ માં પણ હિંમત રાખવાની પ્રેરણા આપે છે. મહેનત, સફળતા, દેશભક્તિ અને સંઘર્ષ વિશે ફિલ્મોનો યુવાનો નો પ્રે પ્રેરણા આપે છે. મનોરંજન ના બદલાતા સાધનો કે પહેલાના સમયમાં મનોરંજનના સાધનો ખૂબ જ કશા હતા. લોકો રેડિયો સાંભળતા, નાટક કરતા અને મેળા માં જતા. પછી સિનેમા અને ટેલિવિઝન આવ્યા. જે આજે મોબાઈલ અને ઇન્ટરનેટ ના કારણે મનોરંજન આપણા હાથમાં આવી ગયું છે. આજે આપણે કોઈ પણ સમયે ફિલ્મો, ગીતો વેબ સિરીઝ, યુટ્યુબ વિડીયો અને રીલ્સ જોઈ શકીએ છીએ. પરંતુ આ સુવિધા સાથે તેનો યોગ્ય ઉપયોગ કરવો પણ ખૂબ જ જરૂરી છે. તો શું મિત્ર તમારો પણ એવો અનુભવ છે ફિલ્મો અને મનોરંજન વિશે?
હા મિત્ર. તમે જે વાત કરી તે સાચી વાત છે. કારણ કે આપણે ફિલ્મો માણસની આખો દિવસ અભ્યાસ કે કામ કર્યા પછી આપણને થોડો સમય પોતાની જે આપણેે વસંતની ફિલ્મ અને બીજું કે પછી કોઈ પણ પ્રકારનું એવું મનોરંજન જોઈ. તો આપણું માઇન્ડ રિલેક્સ થાય. અને એક આપણું જે તણવશે એ ઓછો થઈ જાય છે એનાથી. મનોરંજન જીવનનો એક મહત્વનોો ભાગ છે મિત્ર. પરંતુ તે આપણે જો મર્યાદિતમાં કરીએ ને તો તેનો સાચો લાભ મળી શકે. અને આજકાલ તો જોઈએ તો ઘણી બધી પ્રકારની એવી ફિલ્મો જોવા મળી છે. જેમાં આપણને અભ્યાસને લગતી હોય લવ સ પરર ને એવી બધી ઘણી બધી પ્રકારની એવી ફિલ્મો જોવા મળે છે આપણને. તો એ બધી આપણને એ આપની જોવાની દ્રષ્ટિએ આધાર રાખીએ છીએ આપણે જો સારી મવી જોઈએ તો આપણામાં એક સારા લેક્શન પણ આવી શકે છે. પરંતુ જો આપણે ખરાબ મૂવી જોઈએ તો એવા જ લક્ષણો પણ આપડામાં આવી શકે છે. એટલે આપણને જેમ બને તેમ સારી મૂવી જોવા જોઈએ જેમાં જેમાં મને તો સાવ ની મવી ખુબ જ ગમે છે મિત્ર. કારણ કે સાઉથની મૂવી એ આપણને એટલી દગડી મુવી હોયને કે વાત જ નહી કર. એમાં આપણને જોવાવામાં મળે છે કે કલ્ચરલ વિશે. શું કરવું અને શું નહી કરી શકાય એ બધું આપણની જોવા મળે છે તેમ તમે જેમ કીધું તેમ કે ય આપણને જે અલગ અલગ રાજ્યો છે એમની કલ્ચરલ માહિતી મળી રહી છે ઘણા બધા ફિલ્મો જેમાં એક્ઝામ્પલ લઉં તો કાંતારા મવી છે જે આપણને એમાં બધું જ જે જ રાજ્યમાં મવી બને છે તો એનું કલ્ચરલ કેવું છે એમાં પ જોવામાં આવે છે અને એ બ ડિટેલ્સમાં આપણને સમજણ પણ પડી જાય છે અને મને ખાસ કરીને મતલબ એવું લાગે છે કે ફિલ્મો જોઈને ખબર પડે કે લોકો કેટલી મુશ્કેલીઓનો સામનો કરીને સફળતા સુધી પહોંચી્યા છે
હ
આવી વાતો આપણે જીવનમાં આપણે મહેનત ધીરજ અને આત્મવિશ્વાસ વિશ્વાસ રાખવાની પ્રેરણા આપે છે મી હવે તો આપણે જોઈએ તો ટેકનોલોજી ના મદદથી આપણેે જે ઘરે પણ આવું મનોરંજન કરી શકીએ છીએ આપણું કોઈ ડિપ્રેશન આવી ગયું હોય કે કોઈ ટેન્શન હોય તો આપ સોશિયલ મીડિયા અથવા તો યુટ્યુબ આવે બે ત્રણ ફિલ્મો એવું વિડીયોસ જોઈ લે તો આપણું જે ડિપ્રેશન છે ખતમ જઈ જઈ જાય છે અને સ્માર્ટ ટીવી છે અને ઘણા બધા એવા પ્લેટફોર્મ છે જેના થી આપણે ફિલ્મો પણ જોઈ શકીએ છીએ અને
હમ
આ ટેકનોલોજી ના કારણે છે ને મનોરંજન દરેક વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી ગયું છે મિત્ર કોઈ પણ ટોકીસ માં આપણી નવી મુૂવી પડે તો એ આપણે મોબાઈલ થી પણ હવે તો જોઈ શકીએ છીએ
હ
ઘણા લોકો કલાકો સુધી મોબાઈલમાં ફિલ્મો અને વેબ સિરીઝ જોતા રહે છે પરંતુ સમય નું આયોજન નવાથી એમને અભ્યાસ છે નોકરી અને પરિવાર માટે સમય ઓછો થઈ જાય છે તેથી મનોરંજન સમજદારી પૂર્વક કરવો જોઈએ મિત્રો તો મિત્ર શું તમે તમારી કોઈ એવી ફેવરેટ મવી છે
હા મિત્ર તમે ખુબ જ સારી માહિતી આપી અને વું ઘણું બધું કીધું હું અમુક જે ફિલ્મો વિશે સારા પ્રભાવ હોય છે. અને એવા એના પર થડી ચ કે ફિલ્મોના ઘણા સારા પ્રભાવ પણ હોય છેી પણ ફિલ્મો આપણને જ્ઞાન આપે છે સામાજિક સમસ્યા વિશે જાગૃતિ ફેલાવે છે. નવી ભાષા અને સંસ્કૃતિ વિશેણ જાણી શકાય છે. મહેનત અને સફળતા ની પ્રેરણા આપે છે. પછી દેશ પ્રેમની ભાવના વધે છે. તે ઉદ્યોગમાં ઘણા લોકોને રોજગાર પણ મળે છે. એ તો એ ઘણી બધી સારી બાબતો પણ છે અને અમુક ખરાબો પણ બાબતો પણ છે કે તમે એ કીધું કે. તમે કીધું એ રીતે કે આપણે જોવાની દ્રષ્ટિ કેવી છે એ આપણામાં હોવી જોઈએ જેથી કરીને આપણને ખબર પડી છે કે આપણે બ પ્રકારની મવી જોઈ રહી છે અને આપણે આપણા મગજમાં શું ઉતારી શકીએ છીએ. તો એવી રીતે આપણા પર રહીશું પરંતુ આપણે જે યોગ્ય લાગે એજ આપણે જવું જોઈએ તો એના કારણે આપણે એવી સારી સારી મૂવીઓ જોવી જોઈએ જે આપણા માટે યોગ્ય હોય અને. એવી બધી મુવીઓ જોવી ન જોઈએી જેના કારણે આપણને પણ નુકસાન થઈ શકે અને. ખાસ કરીને આપણે સારા એવા કે અમુક એવી ઘણી બધી મવીઓ છે કે જે જેમ તમે કીધું કે તમારી ફેવરેટ મવી કઈ છે તો મારી ફવટવી છે કે ટ આ ફિલ્મ મને એટલા માટે ગમે છે કારણ કે તેમાં સંઘર્ષ મહેનત નિષ્ફળતા અને સફળતા વિશે ખુબ જ સારો સંદેશ આપવામાં આવ્યો છે. ફિલ્મ ન મુખ્ય પાત્ર ઘણી મુશ્કેલીઓ નો સામનો કરે છે. પરંતુ તે હાર માનતો નથી અને પોતા સપનાને પૂર્ણ કરવા માટે સતત મહેનત કરીે છે. આ ફિલ્મમાં આપણને શીખવે છે કે તે જીવનમાં નિષ્ફળતા આવે તો પણ નિરાશ થવું જોઈએ નહીં અને જો વ્યક્તિમાં મહેનત અને ધીરજ અને આ વિશ્વાસ હોય તો મુશ્કેલી પરિસ્થિતિ માં પણ સફળ થઈ શકે છેએ. મને ખાસ કરીને આ ફિલ્મનોો આ સંદેશ ખુબ જ ગમે છે કે નિષ્ફળતા એ અંત નથી પરંતુ સફળતા તરફ નું એક પગથ્ય છે. તો એટલે મારા સારી કારણ કે તે માત્ર મનોરંજન નથી કરતી પરંતુ જીવનમાં આગળ વધવાની પ્રેરણા પણ આપે છે તો તમે જે મિત્રો મને સમય આપ્યો અને તમારા જે પણ મને ઘણી બધી એવી માહિતી આપી જેના વિશેે મને થોડું શીખવા મળ્યું. તો એના માટે હું તમારો ખુબ જ આભાર માનું છું.
હાબર.